બોલો બોલો. મજા મજા કેમ ઘણા દિવસો પછી બસ શાંતિ શાંતિ હો બોલો બઉ મજા મજા.
મારે તો કેટલા ચાર પાંચ છોકરા આવે
ના ના ત્રણ છોકરા ત્રણે ત્રણ છોકરા છે
ત્રણે ત્રણ છોકરા શું વાત છે સરસ સરસ કેટલામ ભણ્યા ત્રણે
એક છઠ્ઠામાં એક તીજામાં અને એક પેલામાં
અચ્છા સરસ સરસ તું ભાઈ જવાનું છે ગનેરા પ્રવાસમાં છોકરાઓ ને લઈ ને
પ્રવાસમાં વિચાર તો છે હવે કઈક એવું વિચાર ઘરના કેમ કે છે ધારો કે મા મારી મિસિસ એમ કે છે કે ભાઈ પાવાગઢ જઈએ અને છોકરાઓ કહે કે આબુ બાજુ જવું છે એમ
બરોબર
કરું છું
જવાય તો અત્યારે તો જુનાગઢ જવાય ભાઈ
જુનાગઢ તમે જુનાગઢ જવાના છો
હું તો વિચારું જુનાગઢ જોવાનું કેમ કે વરસાદ હમણાં આવશે એટલે ત્યાં બધા લોકો કઈ વરસાદ આવે એટલે ત્યાં જવાય સારું હોય એમ
હમમ બરો મ્યુઝિયમના
હમ
હા તો જોવો ઘરમાં વાતચીત કરીને ભઈ કઉ તમને અને બીજું કોણ કોણ જશે તમે એકલા જ
બસ હું એલો જ હોય બીજું કોય નહી આપડે આગળ પાછ
બરોબર અને પછી ત્યાં રેવા કરવાનું કઈ રીતનું છે કઈ નક્કી કરેલું છે
રહેવા કરવાનું તો ત્યાં જોઈએ ત્યાં જઈને ખબર પડે ને
બરોબર ના એટલે તમ હમ ધર્મ કઈ ધર્મશાળા જેવું બી હોય છે ને ક હોય ત્યાં ધરમ કાળજું
હા ધરમશાળા પણ હોય છે ફ્રી માં આવા પ્રવાસી હોય ને
હમ હમ હમ એટલે એકાદ વખત તમે ગયેલા છે હમ ગયેલા છો તમે ક્યારે
હમ હું નાનો હતો ને છઠ્ઠા સાતમાં ભણતો હતો ત્યારે ગયો હતો બધાય સ્કૂલ ની ટ્રિપ હોય ને
હમ પ્રવાસ થઇ જાય હા
આ જુનાગઢ લઇ ગયા તા આબુ લઇ ગયા તા
બરોબર
એ લઈ ગયા હતા નામ નથી યાદ પણ એ તો હું ત્યારે બહુ નાનો હતો
હમ હા હા બરાબર બરોબર હમ હમ એટલે નાના હોય યાદ ના હોય તો કોકને અમારે એક અ ફ્રેન્ડ જે એને ગાડી ચલાવે છે જેમ કે આપણે પેલી અ બારગામ લઈ જત બરોડા જે એક્સપ્રેસ હાઇવેથી તેવી ગાડીઓ પડે એવી રીતેને પૂછી જોય એ બી ચલાવતો હોય છે ભાઈ જુનાગઢ આવું છે તો આટલા જણા છે અને શું ભાડું અને આટલા દિવસ રેવાનું બરોબર ને એ ને અમ એને બી મેળાઈયા આપણે મેળાઈયે બરોબર ધરમશાળા એટલે જમવાનું બધું હોય ત્યાં અને આપડે એવી તો ફરે ફરે રાખવાનું બધું
હા એ તો બરોબર
હમ એટલે વિચારીએ કે તમે કે અઠવાડિયામાં અંદર અઠવાડિયાની અંદર જ જવાના છે.
હું તો વિચારું છું હમણાં જૂન જૂન પછીનું વિચારું છું.
બરોબર હા એટલે થોડો વરસાદ હમ હા એકાદો વરસાદ પડી જાય ને ઠંડક થઇ જાય એ વાત બરાબર
જે અત્યારે જયશું ને તો અત્યારે ગરમી બો વધારે છે એટલે
હમ મજા ના આવે હમ બફારો બઉ છે.
એટલે વિચારીએે છે જુલાઈમાં જવાનું જ જુલાઈમાં ક્યારે જવાનું એ બી
પંદર પંદર પંદર દિવસ પછી જઈએ ને
હા પંદર દિવસ પછી ગયે
હમ ઠંડકમાં બરોબરને ગુરુવારથી લઈને રવિવાર સુધીનું ચાલે ત્રણ ચાર દાળા બોવ થઈ ગયા
આપડે તો કેટલી ચાર પાંચ કલાક એટલા દિવસ જતા
હા લગભગ તો પાંચ કલાક તો ગણવાના એટલા તો થાય જ
બસમાં બસમાં પાંચ ટ્રેનમાં કેટલી ઓછી થાત
ટ્રેનમાં તો ઓછી જતી હશે ટ્રેનમા ઓછુ થાય.
બરાબરો બ
અને પ્લેનમાં તો હવે આપડે ક્યારે પ્લેનમાં એટલે હવે ખબર નહિ બાકી પહોંચાડી દે તમને કલાક ભી ના થાય
અને ટ્રેન ટ્રેન બરોબર
ટ્રેન ટ્રેન બરોબર અમે જો પેલું પેલું બેસવા પીસાબ પાણીમાં ભી વાંધો ના આવે તમારે
હમ
છોકરાઓ ડબ્બામાં હરે ભરે રાખે
હા હા એ જ ચાલ
બધું જુવે રાખે બાર હા છોકરાઓને મજા પડે મજા પડે
હા એજ ને
બરોબર ઓકે બીજુ કેવું ચાલે બોલો
તો શાંતિ મારે જાણવુ હતું આપડે ટિકિટ ના કઈ રીતનું હોય છે પેમેન્ટલ કેલા થાય અંદાજે
ટિકિટનું જો આપણે જોઈએ ને તો જુનાગઢ એટલે બો ના કહેવાય તો સાડા ત્રણસો ચારસો રૂપિયા ટિકિટ સમજવાની તમારે બરાબર બસમાં બસમાં ટ્રેનમાં લગ બડધી અડ ટ્રેનમાં હમ કેટલું થાય જ
ટ્રેન મા
હમ સસ્તું પડે ને મજા આવે‌ આમ સફર આપડ આ થાક ના લાગે બસ માં શું થાક લાગે બસ મા ગાડીમાં તમે બેસો ને તો થાક લાગે બેઠા બેઠા કંટાળો આવે એમ પીસાબ પાણી કરો વારમવાર ગાડી ઉભી રાખ ગરમીમાં વધારે પાણી પિવા વધારે વોશરૂમ જોવા જોઈએ એટલે એના કરતા ટ્રેન સારી
ભાઈ સુરત ગયો હતો હું બસ માંજ ગી તો
હમ
તો કંટાળી ગયો ને ભાઈ
હહ હ
એકલા ચાર પાંચ કલાક થયા આ હવે એમનામ બેસીરેવાનું આપડે. આયનો કંટાળાઓ
હા અરે તમે જ્યાં ફરવા ગયાતા ફરવા જવાની ઈચ્છા ના થાય. એવું થાય થાય હ હ હ અને હમેશા ઠીક છે હમણાં વેકેશન જેવું છે એટલે બાકી શિયાળામાં મજા આવ કરવાની શિયાળા.
જ.
શિયાળામાં થોડુંક આમ ઠંડી હોય ને લગભગ નવેમ્બર પછી નવેમ્બર પ છી તમે ગમે ત્યાજા ને બધું ઠંડુ જો.
હમ.
મજા આવે એ ગોઠવી છે નવમબર છે સુ
હા એજ ને શિયાળા જેવી મજા નઈ.
આપડે ત્યાં કોઈની રજા લેવી છે કે ભ સે રજા આપડે પોતે ધંધાધારી બંને જણા.
હા હા એજ ને.
એટલે વાંધો ના આવે.
તું ભાઈ તમારે ધંધા નું શું થયું એલું ભાઈ.
ધંધામાં ચાલુ કર્યું એ ઘીરે ધીરે ચાલે જ ડેવલોપર મૂકેલો છે મેં. અને ક્લાયન્ટ બાર ના છે. ચાર પાંચ ફોરેનના તો પબ્લિકેશનનું કામ ચાલે ધીરે ધીરે.
અચ્છા અચ્છા.
એક ડે ડેવલોપર છે બી વેબસાઇટ નું. તે હેન્ડલિંગ કરે છે.
અચ્છા.
ચાલે રાખે.
અમારે તો હોય. ચાલા રાતો અમે નો કરીયા હતા આમા ધંધા નહી હોય.
એવું હ તમે કરતા હતા ને કક ધંધો વચ્ચે.
ધંધો તો નહી કરો હજી ચાલુ. વિચારતા તા કા ને પહી બધું ટોક્યૂટ થાય ગયું બ તે વસ્તુઓ જ એમ ચાલ એમ ચાલવા તે
હમ બરોબર તો એમાંય હારું જ છે
રીમાં તો શાંતિ અત્યારે બુંિઝઇનિ વકલોડને હા ઘરેથી ગણો ને સત્તર કિલોમીટર દાય
બરોબર સ્ટાફ કેટલો છે
તેપ તો આપ તો બહ નાની ટીમ છે એક કે દસ નકતા આપ પણ સારું છે આમ શાંતિ વાળું આમ ભાઈ હા બહ પ્ર વાળું નહીિ એટલું બધું
વાર તે અની રજાને બધું આપે એમને
પ્રજા તો આપડને મળી રહી ઈ એલ મળ એસ એલ મળ એ બ મળ શિવલી ઉમડા ઇી મળે સારું એવું આવ્યું હોય તો સ
ઓકે આ એટલે પેલું માર્કેટિંગનું સેલ્સ માર્કેટિંગનું કર તો એ જ કરો છો
બરોબર ઓકે હ ચાલે રાખ એ શું કરે ગાડું ગબડે સમજીી ક હું
તમની વાગ
હમ
તમે કંપની માં છો કે તમારું પોતાનું
ના આપડે પોતાનું કર્યું આ જર્નલ પબ્લિકેશન હો
અરે વા વા બસ સરસ
ચાલ રાખે ધીરે ધીરે કદી આવી
હમ
જે ત મારા એક તો ઈરાકનું ઈરા ઈરાકને લેડીગ્લેન્ડ છે પછી એક મેનેપ હમ પછી એક નેપાલનોો ક્લાયન્ટ છે હમણાં એનું બુકનું જ કામ ચાલે બે બુક છે ચાર મુુખ છે ટોટલ એ બુક બનાવવાની છે અને બીજા એક દિલ્હીનો છે
બરોબર
મેલ આઈડીનુંું બધું કામ છે અને ટેમ્પલેટ
હમ
મેલચ એમ જેવું આવે ને બ્ર્રીવ
હાર
એટલું બધું બ્રેવમાં બનાવવાનું કેમ્પેન ન્યૂઝ લેટર કહેવાય મેલ કરી એલામાં બધી છ ફ્રી હોય લખેલી ભ શું શું વસ્તુ ક્લાયન્ટને આપશું ને એ રીતના કેટલા માલ છે એ બલું ચલે રાખે ીક જીર હ
ગરમી તો યાર વરસાદની જરૂર જવો
ક ગરમી એટલે હું ના પાડતો બ મેં હમણાં ક્યાં ફરવા ફરવા જોવું હમ
ચલો વાંધો નઈિ તારે આપડે ખવું તમને ભ બરોબર
ઓકે જય્યારે જવું હો ત્યારે કજ હો ઓકે ચલોો મળીએ મળ હા